મિત્ર મારા અવાજ આવે છે. હા નમસ્કાર મિત્ર આખ બસ મિત્ર. મજામાં જે કઈ ચાલી રહ્યું છે. શું કે જીવનમાં શું ચાલી રહ. રહ્યું છે.
જમદ.
હા મિત્ર મારે તને એક પ્રશ્ન કરવો છે મિત્ર જો આપણે હવામાં જે પ્રદુષણ થાય છે તો આપણે જરાક મિત્ર પ્રદુષણ વિશે થોડું મિત્ર મને જણાવ ને આપણે હવા પ્રદુષણ પછી જમીન. પ્રદુષણ વાયુ પાણી પ્રદુષણ એ વિષ મિત્ર થોડું મને જણાવી શકે તું.
હા. એ આપણે પ્રદુષણ તો તમે કીધું તેમ હવાનું પ્રદુષણ માં તો બહ બધું થાય કેમ કે જો આજના સમયમાં છે ને ફટાકડા વધારે લોકો ફોડતા હોય છે ને મોટા ભાગની ફેક્ટરીઓ ચાલતી હોય છે તેમાંજ. ધુમાડો એના લીધે ઘણું પ્રદુષણ થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું હાનિકારક હોય છે જે આપણના શ્વાસમાં જતા ને આપણે ઘણા રોગ પણ કરી શકી અને તમને તો ખબર જ હશે. કે આજે ધીમે ધીમે આપણા પૃથ્વી પર ઓક્સિજન ઘટી રહ્યું છે ને હવે તો હું કું કે હવાનું પ્રદુષણ છે તે બરાબર પણ તેની સાથે ઘણું બધું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે જેમ કે. જમીનનું પાણીનું અને એમ તો વાતાવરણ પણ બહુ ખરાબ એટલે હવાનું પ્રદુષણ તો મોટે ભાગે એટલે બહુ ખરાબ ગણાય તો પ્રદુષણ પણ આપણા માટે બહુ ખરાબ ગણાય એમ. તો તમને ખાલી હવાનું પ્રદુષણ વિશે જાણવ છે કે પછી બીજા પ્રદુષણ વિશે પણ કઈ વાત કરવી છે.
હા મિત્ર મને એટલે મને એવ જાણવું છે કે જો આપણે ઓક્સિજન આપણા માટે ઘટી રહ્યો છે તો અને પ્રદુષણ એક સાઇડ થી વધી રહ્યો છે તો જે સરકાર તરફથી જે પગલા લેવા જોઈએ એ કેવા પ્રકારના પગલા લેવા જોઈએ અને. જે ઓજોનનુંું સ્તર છે ધીરે ધીરે પતલું થઈ રહ્યું છે તો જેના કારણે આપણને આવતા સમયમાં તકલીફ પડી શકે છે મિત્રો તો એમાં પણ કેવી રીતે આપણે વધારો અ આપણે. જે વાયુ પ્રદુષણ છે એમાં કેમ કરીને ઘટાડો કરી શકે જેમાં સરકારને પગલા શું લેવા જોઈએ મિત્રો એમાં તારે શું જણાવવાનું છે એ મને થોડું જણાવ નહી.
મારે તો તેમાં એજ સૂત્ર યાદ આવે છે કે વૃક્ષો વાવો જિંદગી બચાવો કેમકે આજે જાણે આપણે મોટે ભાગે પ્રદુષણ હોવાનું સમાત થાય ભાઈ ખબર કેમ કે આજે છે ને ઘણા બધા લોકો એટલે કે. તે વાહનો છે ને જે ધુમાડાો છોડતા હોય તેનાથી ઘણું બધો પ્રદુષણ થાય છે ભલે અમુક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રિક એ વાહનો આવી ગયા પણ છતાંય તેના લીધે ઘણું પ્રદુષણ થાય છે તેના માટે આપણે. હાઈવે પર એમ હાઈવે ના એટલે હાઈવે ના મેરે મેરે એટલે ઘણા એવા જે પ્રદુષણ શોસીલે ને તેવા વૃક્ષો વધારે લાવા જોઈએ. કે જેનાથી તે પ્રદુષણ થોડું ઓછું થાય. અને જ્યાં બને ત્યાં સુધી આ ફેક્ટરીવાળા વિસ્તારો હોય છે, તો તેનું ધુમાડો વધારે ઝેરી હોય છે. તો તેને થોડુંક એમ પ્રોસેસ કરીને એવી દૂષિત થવાનું કોઈ અલગ એટલે કે કઈ બીજું રસાયણ બનાવવામાં ઉપયોગ લઈ લેવો જોઈએ. જેનાથી મોટે ભાગે હવાનું પ્રદુષણ થોડું ઓછું બને. અને આપણે તો એવું જ ધારવું જોઈએ કે હવાનું પ્રદુષણ વધારે થાય જ નહીં કે જેના લીધે આપણા સ્વાસ્થ્ય પર સારું રહે. અને આપણે આજે જોઈએ તો તમારી વાત તમે કીધી તેમ કે, આપણે જો હશે ને હવાનું પ્રદુષણ અટકાવવા માટે સરકાર દ્વારા તો ઘણા પગલા લેવાજ જોઈએ. અને આપણા માનવીએ પણ પ્રત્યેક એટલે એવી જવાબદારી તો લેવી જોઈએ. કે જે આપણને પ્રદુષણ વધારે જેમ બને તેમ ન ફેલાવે. એટલે ઘણા એવા વિચાર થાય છે કે, મોટી મોટી ફેક્ટરીઓ કે પછી વાહન ચાલકો કો એજ પ્રદુષણ ફેલાવતા. પરંતુ માનવી પણ આમ નાની નાની વાતો કેમ કે માનવી જો કચરો ગમે ત્યાં લાગતો હોય. એટલે પ્લાસ્ટિક લાગતો હોય. તો તેના લીધે શેને જમીનનું પ્રદુષણ થાય. પણ એ જ માનવી જો એ પ્લાસ્ટિક ક્યારે યોગ્ય જગ્યા લાખે કે બાળી લાખે. તો તે પ્રદુષણ થતું અટકાવી શકે છે. તે આપણે એમ નાના નાના પગલા આપણા પોતેથી જ શરૂઆત કરવી જોઈએ. કેમકે જો આપણે બીજાને સુધારવા જતા હોય છે ને, તો સૌથી પહેલા આપણે સુધરવું જોઈએ. તરફથી અ જેમ તેમ એટલે પ્રયત્ન કરી જ રહી છે પણ આપણે તેમાં કાર આપવો જોઈએ અને સહકારને જેમ બને તેમ વધારે તેમાં ભાગ લેવો જોઈએ. અને તેના પર ફોકસ કરીને કામ કરવું જોઈએ. કેમકે પ્રદૂષણ ના લીધે છેને ભવિષ્યમાં આપણે જીવન માટે એ ખતરનાક એટલે કે વધારે નુકસાનકારક બનશે. આપણે ભવિષ્યમાં તેનાથી કોઈ ન થાય તે માટે આપણે પ્રદુષણ અટકાવવા માટે ઘણા એવા સારા પ્ર પગલા લેવા જોઇયે. ને જો આપણે એવું માનીએ કે પ્રદુષણ તે આપને ખબર જ છે બાળપણથી ભણ તા એટલે ભણતા આવેલા છે કે પ્રદુષણ આપણા માટે હાનિકારક છે. ત આજે તો હવાનું પ્રદુષણ કરતા પાણીનું પ્રદુષણ પણ બહુ ફેલાય રહ્યું છે. કેમ કે ઘણી જગ્યા એવું હોય છે કે જ્યાં એટ મોટી મોટી શહેરોમાં પાણી ભલે આવતું હોય પણ ત્યાં અમુક પ્રકારના મિનરલ્સને એવા ઓછા થાય, તો તેના લીધે ઘણી બધી બીમારીઓ થાય છે. અને જો પાણી ગંદુ હોય ને તો તેના લીધે પણ માણસ વધારે બીમાર પડતો હોય છે. તો પાણીમાં તો ખબર પેલા બેક્ટેરિયા ને વધારે એમ ખાડામાં પડેલા રે એટલે તો આમ મચ્છર જો પાકી ને પાણીમાં તો પણ આપણા સ્વાસ્થ્યને હાનિકારક થાય છે. તો આમ બને તો આપણે જેમ બને સુધીને ત્યાં સ્વચ્છતા તે રાખવી જોઈએ. અને આ પ્રદુષણ તો આપણે અટકાવું જોઈએ. બાકી તમારા હજુ તમારો શું વિચારશે શે હજુ આના પ્રદુષણ ઉપર
હા મિત્ર, એ તમે જણાવ્યું તે પ્રમાણે અ જો આપણે સ્વચ્છતા તો પોતાનાથી ચાલુ કરવી જોઈએ. તો આપણે પ્રદુષણ અટકાવી શકીએ. જેમ સરકાર તો પોતાનો પ્રયત્ન કરી જ રહી છે. પરંતુ આપણે પણ એમાં સહભાગી બનીએ તો આપણે આપણો સૌપથમ આપણું પોતાનું કુટુંબ થી આપણે પ્રદુષણ ઓછું કરી શકીએ. અને પોતાના કુટુંબથી અને પછી ગામ, પછી ગામ પછી તાલુકો, જિલ્લો એમ કરી રાજ્ય, રાજ્ય પછી દેશ એમ કરીને આપણે પ્રદુષણ પરંતુ મિત્ર એ એક તો એક એ તો વાત રહી જ પરંતુ જે કંપનીઓ છે. જે જે મોટી મોટી ફેક્ટરીઓ છે, એમાં તો મિત્ર રાત્રિ ના સમયમાં એ સર પ્રકારને ખબર ના પડે એવી રીતે એ દૂષિત હવા છોડવામાં આવે છે. જેના કારણે હવાનું પ્રદુષણ એ ખુબ જ થાય છે. તો મિત્ર, એ હવાનું પ્રદુષણ જે રાત્રિના સમયમાં કેટલીક જગ્યાએ પાણીનું એ ડેન્જરસ પ્રાણીઓ અ નદીઓમાં છોડવામાં આવે છે. જેના કારણે અ માછલીઓ મૃત્યુ પામે છે. અને કેટલાક કેટલીક જીવજંતુઓ નાશ પામે છે. અને કેટલાક વારસો પણ મિત્ર નાશ પામે છે. તો એ સરકાર દ્વારા જે ફેક્ટરી દ્વારા નીકળતો જે ધુમાડો છે, એનો યોગ્ય મારા ખ્યાલથી મિત્ર નિકાલ તો કરવો જોઈએ. પરંતુ એ ફરીથી રિફાઈનરી અને ફરીથી એનો રીઉપયોગ થાય એવા મશીનો ઓ શોધ શોધવા જોયા અને જો ન હોય તો પછી બહાર દેશથી મંગાવીને અને ત્યાર પછી તેમાં રહેલી જે છે એનો ઉપયોગ કરીને ફરીથી એ ઉપયોગ કરી શકાય. તો મિત્ર ત્ર પ્લાન્ટ લાવવા જોઈએ જેથી કરીને અ જે હવાનું પ્રદુષણ છે, એ તો ઘણું ઓછું કરી શકાય. એવું મને લાગે છે. એવું લાવવા જરૂરી છે. એમાં શું કેવાનું છે લાવવા જરૂરી છે કે પછી નહી લાવવા જોઈએ?
તેવું તો જોઈએજ કેમકે આપણે છેને જો સ્વાસ્થ્ય માટે સારું રહે તો તેના માટે કરવું જ જોઈએ. અને માર તો માનવું એવું પણ છે કે આપણે જો પ્રદુષણ થતું અટકાવશું ને તો જ આપણું ભવિષ્ય સારી રીતે સચવાય રહેશે. કેમ કે જયારે આપણે કોઈ એટલે પ્રદૂષણ તતું અટકાવતા હોય છે ને. તો તેના લીધે ઘણી એવી પેઢીઓને એટલે ભવિષ્યમાં તેમને એમ કોઈ વધારે પ્રદૂષણ એટલે કે તેના સ આવનારી પેઢીઓને કોઈ રોગચળો વધારો ફેલાય નહીં. અને તેઓ પણ આપણી જેમ જ સુરક્ષિત અને સ્વસ્થ જીવન જીવી શકે. તેના માટે પણ આપણા એવાતો ઉપાય કરવા જ જોઈએ. હજુ તો મારું એવું પણ માનવું છે કે, જો આપણે છે ને જ્યાં બનેત્યા આ તમે કીધું તેમ મોટી મોટી કંપનીઓ ને એવું તે પેલા ધુમાડો છોડતા હોય ને તેના લીધે હવાનું પ્રદુષણ એટલું બધું ગયું છે ને, કે અમુક અમુક જગ્યાએ એસીડ વર્ષા પણ થાય છે. એટલે તે તેના લીધે છે ને જે કુદરતમાં શે ને એટલે કે પર્યાવરણ માં ઘણું બધું એમ આ શુ કેવાય આપણે કે પર્યાવરણનું છે ને, આખું સંતુલન ખોરવાઈ ગયું છે. તો અમુક સમયે છે ને એમ પાણી બી કુદરતી રીતે પણ કૃત્રિમ રીતે વરસાદ વરસે છે. પાણી પણ બહુ ઝેરી હોય છે. અને ખરાબ ગણવામાં આવે છે. તો મને લાગે છે કે એ બધું થતું અટકાવ્યું છે ને તો જ આપણે સારી રીતે એટ એટલે કે ભવિષ્યમાં જો આપણે આપણે સારી રીતે જીવન જીવી શકીએ છે. અને તમે મને આ તમારી વાત મને તમે મારી સાથે જે એટલે કે તમારે મારી સાથે જે વાત કરી છે. તમે મને પ્રશ્ન પૂછ્યો છે. મને ખુબ ગમ્યો. તમારી વાત મને પણ ગમી. તો ધન્યવાદ તમે જે મારી સાથે આવી વાતચીતમાં એટલે કે તમે મને ભાગીદાર બનાવ્યો ધન્યવાદ મિત્ર.
ધન્યવાદ.